હલો.
જય શ્રી કૃષ્ણ મારો અવાજ આવી રહ્યો છે તમને. હા તમારો પણ અવાજ મને ક્લયર રીતે આવી રહ્યો છે.
હા તો હું તમને એના માટે ફોન કર્યો કે શું ચાલી રહ્યું છે તમારા શહેરમાં.
અત્યારે અમારા શહેરમાંની વાત કરું તો અત્યારે અમારા શહેરમાં ખુબ પોલ્યુશન ફેલાઈ રહ્યું છે, અને હવે તમને શું કવું અત્યારે શહેરમાં એટલી બધી જગ્યાઓ એવી છે, કે જે બિલ્ડરો છે, તેમને ગેરકાયદેસર ક બ જો કરી લીધો અને અત્યારે જે બધા ત્યાં વસવાટ કરે છે, તે પછી સરકારને ખબર પડી કે આ ગેરકાયદેસર કબજાની જમીન છે. તો એમાં ઘણા બધા લોકોને બેઘર કરી દીધા છે, અને તેઓને ઘરમાંથી કાઢી દીધા છે. અને બિલ્ડરો ફરાર થઈ ગયા છે, બિલ્ડરો પર કેસ ચાલી રહ્યા છે, પરંતુ બિલ્ડરો મળતા જ નથી અત્યારે. તેઓ ક્યાં ગયા છે, શું કરે છે, કોઈને કશું ખબર નથી તેઓ જમીન ગેરકાયદેસર લીધે કરી હતી મકાનો બનાવ્યા હતા અને મકાનો વેચી દીધા હતા અને જેમણે ખરીદ્યા છે, તેઓ અત્યારે બેઘર. થ ગયા છે, અને તેમના પૈસા પણ ડૂબી ગયા છે, અને તેમને પૈસા પણ નથી મળતા ખુબ જ દુઃખ જ છે, અને આપણે સાંભળીએ તો આપણને પણ હૃદય કંપી જાય તેવી વાત છે, પરંતુ અત્યારે કરીએ શું. મને તો એવું થાય છે, કે જેમ બને તેમ ગામડામાં ઘર હોય ને ગામડામાં રેવા મળે તેટલું સારું તમારું શું માનવું છે, આ બાબતે.
હા સાચી વાત છે, ગામડામાં તમને વિશાળ એક જગ્યા મળી જશે તમારે. જો રહેવું હોય તો તમને આજુબાજુમાં ઘર બધા બધા સારા વ્યવહારવાળા મળી જશે અને પોલ્યુશન ના મામલામાં તમે જોવા જાવ તો ગામડું એકદમ પોલ્યુશન ફરી રહેવાનું એવું ગણવામાં આવે છે, અને તમને પોલ્યુશન આવશે એની અવાજ આજુબાજુ આમ તેમ અને શુદ્ધ હવા મળશે તમને અને જો ગામ એ તમને સુવિધા એકદમ તને બધા જાડવા જોવા મળે છે તમારું ઓક્સિજન પર સારું રહે ગામડું એક ટાઈપે જોવા જાય તો બધી રીતે સારું ગણવામાં આવે આવે છે, પરંતુ આગળ જતા જો તમારે ગામડામાં જ રહેવું હોય તો તમારે ઘર રહેવા બનાવવા પડે જમીન લેવી પડે, અને સારી એવી જગ્યા. પણ તમારે રહેવું પડે ગામડામાં એમ જોવા જાય. તો મજા આવે છે, શહેરો કરતા પરંતુ મારું માનવું એમ તો જો, કે એ બંને શહેર અને ગામડું બંને. એની એની જગ્યાએ સારા જ ગણવામાં આવે છે, તમારું શું માનવું.
તમારી વાત થાયતી સારાજમાં નવ આવે છે, પરંતુ અત્યારે અમે જો શહેર માં રહીએ છીએ, અમને એટલી તકલીફ. રહી છે, અત્યારે તમે જે વાત કરો છો, તમારો એટલા શાંત વાતાવરણમાં અવાજ આવે છે, અને તમારી પાછળ. જે ચકલીઓ સંભળાઈ રહી છે, તે પણ સંભળાય છે, અને અત્યારે અમારા શહેર ની જ વાત કરીએ તો અમારા શહેરમાં. એક પણ પક્ષી પણ નથી જોવા મળતું અને ચકલીઓ તો જોવા જ નથી મળતી એ ખુબ જ દુઃખદ છે, અમારા. એટલા માટે અમે મિસ કરી અને તમને સાચી વાત. કહ તો જયારે અમે હોલિડે બનાવવા માટે જઈએ, છેએ તો અમે. વધારેમાં વધારે જો ગામડું હોય એ જ ચૂઝ કરીએ છીએ, કારણ કે અમને હવે શાંતિ જોઈએ છે. અત્યારે તમે જોવઓ તો સિટીમાં એટલું ટ્રાફિક રહે છે, બધા આખો દિવસો હોર્ન વગાડ વગાડ કરે છે. જેના લીધે અમારી કો પણ પૂરી નથી થતી અને ખુબ અમને દુઃખ થાય છે, પરંતુ અમે. અહી એ પણ કોને જેમ તમે તમે એવું ઈચ્છો છો, કે શહેર. ને બંને એક જ છે, પરંતુ એવું નથી તમે જેટલા ડેવલપમેન્ટને નથી. જતા જશો તેમ તેમ તમારી શાંતિ છીનવાતી જશે, જેમ તમે ડેવલપમેન્ટની બહાર રહે. તો તેમ તમારા માટે સારું રહેેશે. તો એ જ માનવા માંગુ છું રોજગારી માટે શહેર બરાબર છે, પરંતુ જો આપણે ત્યાં જ રહેવાનું હોય તો. હું તો એ વાતમાં બિલીવ નથી કરતો તમારે શું માનવું.
હા સાચી વાત છે. શહેરોમાં વધુ શાંતિ અને બધા. પણ પશુ પક્ષીઓ તમને બધું જોવાવામાં મળે છે, અને શહેરમાં એમ જીવન બહું. સેલું છે. જીવનનું બહું સહેલું તમારે નઈ કઈ કામ હોય નઈ કઈ પરંતુ જો કોઈ એવી સિચ. સીચવેશન આવી જાય કે તમારે હોસ્પિટલ. ને એવું જવું હોય તો શહેરોમાં એમ તો મળી રહે છે, હોસ્પિટલ એવું બધું નજીક નજીક પરંતુ આ ગામડામાં મળવું મુશ્કેલ છે, પરંતુ હવે તો આ જે સરકારની બધી યોજના પ્રમાણે બધા ગામો ગામ ને નજીક ના ગામમાં બધી જગ્યાએ દવાખાને ની સુવિધા આરોગ્ય કેન્દ્રની સુવિધા કરી છે, જેથી હવે મને નથી લાગતું કે, શહેરોમાં જવાની જરૂર પડે છે, એટલે સરકાર ઘણું બધું કરી રહી છે અને હમણાં જોવા જાય તો મારા હ પટના તળાવ ખોદવામાં આવ્યું છે, ત્યા પાણી રહે છે અને બે તળાવ વચ્ચે ફરવા. નુ બનાવા આવ્યું છે, જેથી અમારા ઘરની આજુબાજુ વધવુ પડતી ઠંડક રહે છે એજ છે, બધી ગામડાની પ્રકૃતિ અને સવાર થાય એટલે મોર આવી જાય છે, ચકલી આવી જાય છે, એ બધું તમને સવાર સવારે ત્યાં જ તમને દેખાવા મડી જાય છે, જેથી તમારો આખો દિવસ એટલો સારો જાય છે. કે શું પુછો તમે એમાં એ વસ્તુ જો તમે જોવા જાય તો તમે ક કે સિટીમાં વધારે પડતું પોલ્યુશન પછી અવાજ વધારે પડતો લાગે. એ એ તમને અહિયાં બધું આવે તો શાંત જ એકદમ લાગે છે. તમારું શું માનવું એવું.
મારી વાત એકદમ સાચી છે, તમે જે કહ છો, એ બધી વાત સાચી છે, પરંતુ હું હું તો એજ માનું છું, કે જેમ બને તેમ વધુ માં વધુ ગામડામાં રહેવા. મળે તેટલું સારું કારણ કે અત્યારે તમે જોઓ તો શહેરોમાં ગાડીઓ એટલી ફરી રહી છે, કે જેના કારણે પોલ્યુશન ખુબ વધારે માત્રામાં વધી રહ્યું છે. જેના કારણે ચોખ્ખો શ્વાસ પણ નથી લેવા મળતો અને શાંતિ થી રહેવા પણ નથી મળતો. અત્યારની જ વાત કરું તો તમે દિલ્હીમાં જોઈ શકો છો કેટલું પોલ્યુશન વધી ગયું હતું જેના કારણે એટલો. થય ગયું હતુ કે આજુબાજુના વ્યક્તિ કોણ ચાલી રહ્યું છે અને કોણ બાજુમાંથી જઈ રહ્યું છે તે પણ. દેખાતું અને જેના કારણે ખુબ એક્સિડન્ટની માત્રામાં વધારે થયો હતો. અને. તમે જોવા જાવ તો કેટલા લોકોને મૃત્યુ પણ પામ્યા છે તેમાં જેના. કારણે તેઓને શ્વાસ નથી લઈ શકતા સ્વચ્છ અને તેઓએ માસ્ક પહેરીને બહાર નીકળવું પડે છે તેઓ. પોતાના શહેરમાં જ સેફ નથી તો આ તો કેવું ગામ. હ કેવું શહેર શહેરમાં રવું એક. ખુબ મુશ્કેલ છે એવું હું તો માનું છું પરંતુ શહેરમાં આપણે માની છી કે. ને બધી માત્રામાં સુવિધાઓ મળી રહ્યું છે પરંતુ સુવિધાઓ મળી રહ્યું છે તેટલી જ દુવિધાઓ પણ. શહેરમાં રહેવાની તો હું કઈ એજ માનું છું કે શહેરમાં. જેમ બને તેમ. ઓછું રહેવા મળે અને સ્વચ્છ જગ્યાએ રહેવું મળે તો તે સારામાં. સારું છે તમાર શું માનવ છે આ બાબતે.
હા સાચી વાત છે તમારે જો રહેવું જોઈએ તો આપડે આવી જવું જોઈએ. ગામડામાં ગામડું એક. એકદમ સારું અને તમે આવા માંગતા હોય તો મને કોન્ટેક્ટ કરજો હું મારા પર જગ્યા નહીં હોય ઘણી. તો હું તમને જગ્યા ને એવું બધું અપાવીશ ને તમાર પર હોય તો વધુ સારું. ગામડામાં મેં તો મેતો એવું જ માનું કેમ કે શહેરમાં. હવે. શહેરમાં પહેલા બધાને ગમતું અને રોજગાર. પ્રમાણે જો તમારે જવું હોય તો શહેર સારું ગણવામાં આવે છે પરંતુ રહેવા પરમિનન્ટ રહેવા. જવું હોય તો નહી સારું એમ માનવામાં આવે છે હમણાં. મને મે જયારે હું ક ખાઈ છું કરી શકું છું. અને મારે આજુબાજુમાંં દેવા જાળવા હશે બધી વસ્તુ મને તાજી ને તાજ મળી રાખે છે, એ જ છે. ગામડા ની બધી વસ્તુ અને હું શાકભાજી પણ લેવા જઉં છું મેં જાતે જ શાકભાજી રોપી છે, તો હું ગામડામાંથી. શાકભાજી ને હવું જાતે જ લઈ લઉ છું મારે બજાર પણ જવું પડે અને હું. જે શાકભાજી ને એવું બધું ખાઉ છે એ બધી વગર શાકભાજી ને એવું ખઉ છું જેથી મારો સ્વાસ્થ્ય. પણ સારું રહે અને મારા પરિવાર ન પણ સ્વાસ્થ્ય સારું રહે છે.
તમારી વાત સાચી છે, તમારે ગામડા ની જેટલી મજા છે, એટલી. શહેરોમાં નથી અને હું તો એજ કહું છું કે અત્યારે અમે શહેરમાં સિટી માં જ લેવા જઈએ શાકભાજી. તોમને શાકભાજી પણ એટલી મોંઘી મળે છે, અને શહેર ખુબ મોઘુ છે. તમે એને. તમે જે ગામડામાં જે શાકભાજી તમે પચાસ રૂપિયા કિલોમાં લાવ છો તે અત્યારે અહી અમે. દોરસો રૂપિયા કિલોમાં લે છે, મતલબ તમે જોવા જાવ તો બે ગણો ડિફરન્સ છે, આમાં બે ગણો. વધારે ડિફરન્સ છે, તો હું તો એજ માનું છું કે જો આપણે જેમ બને તેમ વધારે. માત્રામાં શાકભાજી વાવીએ અને પોતાની રીતે જ ખરીદીએ તો તે સારામાં સારું રહેશે. પરંતુ અત્યારે તમે જોવા જાવ તો અમે ગાર્ડનમાં રોપીએ છીએ. મતલબ અમે ટેરેસ પર જ ગાર્ડન બનાવ્યું છે, અને તેમાં છીએ પરંતુ જે અમે એક્સપેક્ટેશન છીએ તે એક્સપેક્ટેશન હિસાબે અમને પાક મળી રહ્યો નથી અને જેથી કરીને અમારે બહારથી વધુ. શાકભાજીઓ લાવવી પડે છે, જેથી કરીને અમને. આર્થિક આર્થિક પરિસ્થિતિમાં પણ ખુબ નુકસાન થાય છે, અને અમારા સંસ્થાને પણ ખુબ નુકસાન થાય છે, કારણ. અત્યાર સમય. જોવા જાવ તો શહેરોમાં ડેવલપમેન્ટ એટલું વધી ગયું છે, કે બધા જ ખેડૂતો દવાઓ નાખીને. જલ્દી પાક પકાવીને જલ્દી પૈસા કમાવા માંગે છે, જેથી કરીને તેઓ વધુ માત્રામાં દવાઓ નાખી જ. અત્યારે તમે જોવા અત્યારની જ વાત કરો તમને તો અત્યારે અમે ઘેરી લેવા ગયા હતા તો અત્યારે. કેરી ની સિઝન ચાલુ જ થઈ હતી હજુ તો કાચી કેરી પણ નથી લાગીને અને અમારા શહેરોમાં બાકી. કેરીઓ આવી ગઈ હતી તો અમે પૂછ્યું દુકાનદારોને કે આ તમે કઈ રીતે કર્યું તો તેઓ કહેતા હતા કે. તેઓ એસી ફિજરેટરમાં મૂકીને તેઓ જલ્દી પકાવીને દવા નાખી. ખીને તેઓ પકાવી દે છે, જેથી કરીને તેઓ. જલ્દી પૈસા કમાઈ શકે તો તેઓએ આ બધું ન કરવું જોઈએ તેઓએ વિચારવું જોઈએ કે લોકોના સ્વાસ્થ્ય. શું નુકસાન થશે અને તેમના સ્વાસ્થ્ય પર શું વિચશે તમાર શું માનવું છે, આ બાબતે.
હા સાચી વાત તમારે અહં એકદમ નેચરલ કેરી બધી વસ્તુઓ નીકળે છે. હમણાં ચોમાસું આવી રહ્યું છે, ચોમાસામાં મને ખાવા મળતી આડીમ. તમે સાંભળ્યું હોય તો આડીમ એ પણ આ બાજુ મળી રહે છે. મારે તો ઘરની નીકળે છે, કે મારે નેચરલી શાકભાજી તરીકે ગણવામાં આવે. એ એકદમ દવા વગર ની અને શુદ્ધ હોય છે, જો આપડે એ ખાય તો આપણું સ્વાસ્થ્ય સારું રહે અને. આઈસ પર વધારે ફોકસ થાય અને આપણી આંખ પણ સારી રહે એવું. તમે ગામડામાં રહો તો બધી જ પ્રકાર વસ્તુ તમને મળી રહે છે ખાવા પીવાથી માંડીને બધી જ્યા. બધું તમને નેચરલી મળી શકે છે, અને જરા પણ દવા વગરનું વસ્તુ મળી જાય છે, અને. હમણાં જોઈએ તો તમને કમળ તમને શહેરમાં તો દેખાવા જ નહીં મળ્યા પરંતુ અમારા ગામડામાં એ કમળને એવું બ બધી જ વસ્તુ ને બધું જ મળે છે, હમણાં મોરની સંખ્યા પણ કેટલી ઓછી થઈ ગઈ છે, પરંતુ અમારા ગામ. એવું લાગી જ નહી રહ્યું કારણ કે એ સવાર ના થાય એટલે મોર અમને દેખાવામાંડે છે. તમારું શું માનવું એના વિશે.
તમારી વાત એકદમ સાચી છે, જે તમે આળ ની વાત કરી તે જ આળ મશરૂમ કહેવાય છે, અમારા. માં જે અમે.
પર પસન. ત્રણસો રૂપિયામાં પાંચસો ગ્રામ ખાલી ત્રણસો રૂપિયા તમે વિચાર કરો આટલું મોંઘું છે સાહેબ. તો પછી. આટલા મોંઘવારી માં સર્વાઈ કઈ રીતે કરવું આપણે માનીએ છીએ કે શહેરમાં પૈસાની માત્રા ખુબ વધારે છે અને રોજગારી ખબ સારું છે આપણે પૈસા પણ ખુબ સારા એવા કમાઈ શકીએ છીએ પરંતુ જો આટલું મોઘું હશે તો પછી માણસ ત્યાં સર્વાઈવ નહી કરી શકે તો આપણે એ વિશે આપણે આગળ વાત કરીશું
હા સારું